હા, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
દમ મજામાં મેં કીધું આજે આમ સાહસિક મુસાફરી આમ એના વિશે વાત કરીએ તાજેતર માં તો છે ને મને આમ બઉ જ સાહસિક મુસાફરીનોો શોખ ચડ્યો તો છે ખાસ કરીને ટ્રેકિંગ અને કેમ્પિંગ વિશે મેં ઘણું બધું સાંભળું છું એટલે
એવું છે એ તો ખરેખર ખુબ જ રસપ્રદ અનુભવ છે પકિંગમાં કેવું કે કુદરત ને નજીકથી અનુભવવો મોકો મળે છે અને કેમ્પિં એમાં કેવું કે રાત્રે ખુલ્લા આકાશ નીચે રેવાનો આમ આનંદ મળે એટલે આ બધો હાલ આમ આનંદ તો એકદમ અલગ જ છે.
હા, એ તો છે. પણ થોડી એમ બીક પણ લાગે છે ખાસ કરીને પહાડોમાં ટ્રેકિંગ કરતી વખતે આમ શું શું મુશ્કેલીઓ આવે તો આમ શું કરવું જોઈએ? આપણે.
તો સાચી જ છે તમાર વાત પણ આમ યોગ્ય તૈયારી હોય ને તો ઘણી મુશ્કેલીઓ ટા તાડી શકાય આમ જેમ કે સારો ટ્રેકિંગ શૂઝ હોય પાણી આમ હોય પછી કેવું કે ફર્સ્ટ એડ કીટ હોય અને માર્ગદર્શન હોય તો બધું આપણાથી થઈ શકે છે સરળતાથી.
હા, અને કેમ પિંગમાં આમ શું ખાસ તૈયારી કરવી જોઈએ કારણ કે આમ તમે ગયા હતા ને આ વર્ષે એટલે તમને ખ્યાલ લસન
હક એ તો છે જ કે કેમ્પિંગ માટે છે ને ટેન્ટ છે સ્લીપ થીન બેગ છે લાઈટ છે અને ખાવા પીવાની વ્યવસ્થા આમ જરૂરી છે અને સાથે જ કેવું કે હવામાનની માહિતી આપણા જોડ હોય તો જાણી જેવું ઈઝી પડે કે આપણને કશો પ્રોબ્લેમ ના આવે એટલે.
હ એડવેન્ચર એટલે આમ ફક્ત મજા માટે તો નથી જ હોતું ને તેમે તે આપણને આમ હિંમત ધીરજ અને સ્વતંત્રતા શીખવે છે જ્યારે આમ આપણે નવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણું આત્મજ વિશ્વાસ વધે છે. હ
હા, એ તો છે જ અને ક્યારેય તમે ટ્રેકિંગ દરમિયાન કોઈ મુશ્કેલી આવી છે તમને.
હા, મેં એમ દસ વર્ષ પહેલા હું ગઈ હતી એક વખત છે ને એમ વર્ષ તરમાં ટ્રેકિંગ કરતી હતી રસ્તો પલડી ગયેલો હતો પણ આમ પીન જોડે હતી ને એના કારણે સ ભાઈ મળી ગઈ અને અમે એમ સલામત રીતે પહોંચી ગયામ બહુ જ વરસાદ પડતો તો એ વખતે
ઓ એટલે ટીમ સાથે જવું વધારે સારું લાગે તમને?
હા, આમ ખાસ કરીને શરૂઆતમાં તો લાગે જ કાન કેમ ટીમમાં કે તો હોય કે સહકાર મળે છે અને આમ કોઈ મુશ્કેલી આવે તો સહાય પણ મળી જાય છ
હા, એ તો છે જ અને કેવું કે અ ખાસ કરીને શરૂઆતમાં કેવું કે, હવે તો મને પણ આમ ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવાનો ઉત્સાહ વધી ગ્યો છે શરૂઆતમાં સહેજ બીક લાગે પણ હવે એવું થાય કે જવું જો જોઈએ.
હ એ તો છે જરૂર થી અમારે પણ કરવું જ છે પણ આમ પહેલા નાના ટ્રીપ થી શરૂઆત કરવાનું વિચારું છું આમ ધીમે ધીમે અનુભવ વધારું અને પછી આમ મોટા એડવેન્ટર એડવેન્ચર પર જવાનું વિચારું છું.
છે જરૂર થી હું આમ કેવું કે ડર તો લાગે જ કે આમ પે આમ સાચું કે કુદરત સાથે આમ સમય પસાર કરવાનો આમ આનંદ પણ મ આપડે ડરના તો હવે જોડે જોડે હોય જ.
એ તો બિલકુલ સાચી વાત છે સાહસિક મુસાફરી આમ આપણને જીવનનો સાચો આ આનંદ પણ અનુભવાય આવે છે.
હા, અને કેવું કે ગયા વખતે આપણે આમ અત્યારે જે વાત કરીએ છે ને એ પરથી આપને કરે કે પહાડોમાં જવાની ઈચ્છા આમ વધી જાય કે એ તો આમ સારું શું છે? પણ શું તું કોઈ આમ ખાસ જગ્યા વિશે વિચાર્યું છે તે?
હા મેમ સાંભળ્યું છે કે હિમાચલ વિશ વિસ્તારમાં છે ને આમ ટ્રેકિંગ માટે ખુબ સારી જગ્યાઓ છે.
હહ એ તો છે જ હહ અને છે ને તો આમ શરૂઆત માટે કઈ જગ્યા યા યોગ્ય રહે?
અ શરૂઆત માટે તો સહેલા ટ્રેક પસંદ કરવાનું વિચારું છું જેમ કે નાના હિ લ સ્ટેશન કે જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ અને ગુજરાતમાં પણ આમ કેટલીક સારી જગ્યાઓ છે ને?
કેમ્પિંગ વખતે સૌથી મોટો આનંદ શું હોય છે?
અમ મારા માટે તો છે ને રાત્રે તારા જોવાનો આનંદ સૌથી ખાસ છે. અને આમ શહેરમાં જે આકાશ ન નથી દેખાતું તે ત્યાં આમ ખૂબ સ્પષ્ટ દેખાય છે.
હહ અને એ તો ખરેખર બહુ અદ્ભુત અનુભવ હશે હે ને? પણ પણ જંગલમાં જાનવરથી ડર નથી લાગતો?
થોડો લાગે. પણ આમ નિયમોનું પાલન કરે તો મોટા ભાગે તો સલામત જ રહી એ આપને જેમ કે ખોરાક ખુલ્લો ના રાખવો જોઈએ, એનો અવાજ ના કરવો જોઈએ એ બધ બધું અને આમ ત ટ્રેકિંગ દરમિયાન આપણે આમ ખાવા પીવાનું કેવી રીતે મેનેજ કરવું જોઈએ.
હહ એટલે જો હલકું અને એનર્જી આતો ખોરાક લઇ જવું જોઈએ તો કેવું કે ડ્રાયફ્રૂટ છે, એનર્જી બાર, અને પૂરતું પાણી લઈ જઈએ તો સારું છે.
હહ મને આમ જંગલમાં જવું ગમે પણ આમ મને બીક કે આપણેે આમ રસ્તો ભટકી જઈએ. તો એમ શું કરવું જોઈએ વે પરિસ્થિતિમાં?
હહ એ માટે મેપ છે, કમ્પાસ અથવા મોબાઈલ જીપીએસ મદદરૂ બને છે. અને હંમેશા અને કોઈને છે ને પોતાની લોકેશન વિશે આમ મોકલી રાખવાની અને જાણ કરાઈ દેવાની. કે આપડે આ જગ્યાએ છે, આ જગ્યાએ છે.
હહ
અને આમ કેમ્પિંગમાં તો ફાયર બનાવવાનું પણ આમ એક ભાગ છે ને કેમ્પિંગ કરીએ ત્યારે?
હહ અ એ તો છે જ અને કેવું કે અ કેમ્પ ફાયર તો બહુ મજા વધારે છે હ કે એ સ સલામતે કરવું જોઈએ અને પછી છે ને પૂરે પૂરું આમ મુજાવી પણ દેવું જોઈએ.
હહ એ તો છે એડવેન્ચર પછી આમ ટ્રીપ મતલબ એના પછી બહુ બદ લાવ આવે છે નહીં માણસમાં જેમ કે માણસ વધુ આત્મવિશ્વાસી બને છે એમ. કુદરત પ્રત્યે સન્માન વધે છે, અને આમ જીવનમાં નાના નાના મુદ્દાઓનું મહ ત્વ સમજાય.
હહ પણ ચારે એવું લાગ્યું કે હવે પાછા જોઈએ?
હહ એ જયારે અમે ગયા તા ત્યારે આવું થયું તું કે બહુ થાક લાગ્યો તો પછ પછી વિચાર્યું મેં કે આ પડકાર જ છે, જે આપણને મજબૂત બનાવે છે, અને હું આગળ વધી એટલે છે ને એમ અ હું એવું પણ વિચારું કે એડવેન્ચર આપ પણને આમ માત્ર શારીરિક રીતે નહીં પણ આમ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે.
હા એ તો છે જ હહ અને કેવું કે એ આપણને છે ને સકારાત ત્મક વિચારધારા અને આમ સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ શીખવે છે.
હા એ તો છે હું તો પ્લાન બનાવી જ રહી છું કે આમ આવતા મહિને હવે એક ના ની ટ્રેકિંગ ટ્રીપ પર જવું
હા, જવું જોઈએ છે આમ તો જવા જેવું છે અને કેવું કે ખુબ જ સારી વાત છે. યાદ રાખવાનું કે છે ને સુરક્ષા તૈયારી અને આ નંદ આ ત્રણે સૌથી મહત્વનો ભાગ છે.
હા, એ તો છે આ બધી વાત પરથી હું તો આમ હવે લાગી જ રહ્યો છે કે હું જેમ મુસાફરી કરીશ એ માત્ર મારા શોખ માટે નહીં પણ આમ જીવનમાંનો એક ભાગ બનાવી શક
હા. અને છે ને એ તો તમારી વાત બિલકુલ જ સાચી છે કે જો તો સાચું એડવેન્ચર છે અને જ્યાં મુસાફરી આપણને આમ બદલાઈ નાખે આપણા વિચારધારા ને બધું બદલાવી શકે. અને જો તે અમ્મ ખરેખર નક્કી કરી લીધું જ હોય ને ટ્રેકિંગ માટે જવું જ છે પણ મનમાં એક પણ પ્રશ્ન છે તો મારું કે ગુપ સાથે
એટલે હું મારા માટે તો છે ને ગ્રુપ સાથે જવાનું હું વિચારું છું. કારણ કે એમાં કેવ આપણને ઘણું બધું શીખવા મળે અને આમ આપણી સુરક્ષા પણ વધારે રહે એટલે ઈચ્છા તો છે કે ગ્રુપ સાથે જવું. હા, હલો.
હલો, હલો, હલો અવાજ આવે છે? હા, હા, બોલ ને.
હા, એટલે આમ એવું તો વિચારું છેું કે આમ ગ્રુપ જોડે જવું એમ.
હા ગ્રુપ જોડે જવું તો બહુ જ સારું છે અને એકલા જવાની મ જા અલગ હશે ને કે પોતાને ઓળખવાનો મોકો મળે.
હા, એ સાચું છે આમ એકલા જવાથી આપણા એમાં આત્મવિશ્વાસ પણ વધે છે. પણ પહેલા અનુભવ તો મેળવવો જર રૂરી છે પછી સોલો ટ્રીપ વધુ આનંદ આપે છે.
હા એટલે એ જોવા જઈએ તો તો એવું પણ છે એ પણ સાચું જ છે અને કેવું કે ટ્રેકિંગ દરમિયાન સમય મેનેજમેન્ટ કેટલું મહત્વનું છે.
આમ તો જોઈએ તો બહુ જ મહત્વનું જ છે આપણે આમ સવારે વહેલા શરૂ કરીએ બપોરે આરામ અને સાંજ પહેલા કેમ્પ સેટ કરી દેવું આ બધું પ્લાનિંગ તો જરૂરી જ છે એમ.
હા બરાબર છે અને કેમ્પ સેટ કરવાનું કઈ રીતે શીખી શક કઈ
અહ યુટ્યુબ અથવા આમ ટ્રેનિંગ કેમ્પથી શીખી શકાય પણ આમ એક બે વખત પ્રેક્ટિસ કર્યા પછી તો તે સરળ જ લાગે છે.
હા અને મને તો છે ને નેચર ફોટોગ્રાફીનો પણ શોખ છે ટ્રેકિંગ સાથે એ પણ કરી શકાય?
હા બિલકુલ ટ્રેકિંગ અનેમ ફોટોગ્રાફી એકબીજા ના આમ પૂરક છે. સુંદર દ્રશ્યોને આપણે કેમેરામાં કેદ કરવાનો આનંદ અલગ હોય છે. અને આમ હું એ વું વિચારું છું કેમ કેમ્પિંગ કરીએ તો રાત્રે શું શું કરી શકાય.
જોઓ ને કેમ્પ ફાયર ગીતો વાર્તાઓ તારાઓ જોવો અને આ બધું ખુબ આમ યાદગાર બની જ શકે છે અને ક્યારેય એવું લાગ્યું છે કે કુદરતને આપણને કઈક આમ શીખવે છે?
હા, કુદરત આપણને શાંતિ, ધીરજ અને સંતુલન શીખવે છે શહેરની ભઅ જે ભાગદોડ હોય એમાંથી દૂર જઈને મન શાંત થઈ જાય છે એકદમ.
હ અહ એ તો છે જ અને કેવું કે ટ્રેકિંગમાં સૌ થી મોટું ચેલેન્જ શું લાગે તમને?
આમ ઘણી વાર શરીર થાકી જાય પણ, મન મજબૂત રાખવું પડે આ તો સાચી પરીક્ષા હોય છે હમ આપણે જેટલી વાત કરીએ, એટલી ઓછી છે. ટ્રેકિંગ પરત તો.
એજ એજ.
હમ સારું ચાલો આપણે ફરી વાત કરીશું.
હા ચોક્કસ ચોક્કસ.